હોવ.
હમ, કેમ છો બેન.
બસ મજામાં, શું આજે મારી યાદ આવી ગઈ આપને.
બેઠી ને ત્યારની મને તમારી યાદ. યાદ આવે છે, બે દોસ્તોની વાત થતી ત કઈક ટીવીમાં. એટલે તમારુંની. દોસ્તી ઉપર એટલો સરસ. જૂના જૂના મને નાનપણના દોસ્તો યાદ આવી ગયા. અને અતિ દોસ્ત આવી ગયા, કે દોસ્ત. તો તો આવ શું કેવું છે, આની બાબતમાં.
એકદમ સાચી વાત છે તમારી, મિત્રનું. આપણા જીવનમાં મારી દ્રષ્ટિ. તે તો ખૂબ જ મહત્વ છે. નહી તો એકથી બે દોસ્ત તો તમારી જીવનમાં એવા હોવા જ જોઈએ. કે તમારા મનની બધી જ વાતો તમે એમને કેય શકતા હોય સારી હોય, ખરાબ હોય. નેગેટિવ, પોઝિટિવ જેનાથી તમારું મન હળવું થાય છે. અને, જો દોસ્ત. જીવનમાં નથી હોતા, તો મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા. એમાં એક સાયકોલોજી ઇફેક્ટ છે મારા હિસાબે કે, મન તમારું હળવું થઈ જાય તમે કોઈ દિવસ ક્યાક દુઃ. ખમાં હો છો. તો તમે જો મન હળવું નથી કરતા ને, તો એક શરીરમાં એક મનમાં એક ડુમો ભરાઈ જાય છે એ અંદર ને અંદર. તમને કોરી ખાતો હોય છે, જો તમે શેરના કરો તો એને પછી એનું. અલગ પરિણામ બી હોય છે. આ થોડુંક સિરિયસ છે છતાં પણ, મને શેર કરવાની ઈચ્છા થાય છે આપની સાથે. કે મને નાનપણથી જ દોસ્તોની આજુબાજુ રહેવું બહુ જ ગમે. સ્ટીલ મને હજી એવું જ છે, મારી બે ફ્રેન્ડ એવી છે આજના લાઈફમાં કે. હન્ડ્રેડ પર્સન્ટ મારા જીવનની વાતો હું એને શેર કરું જ છું. અને એ બી ટ્રસ્ટ સાથે કે બીજી આગળ ક્યાંય વાતો ના જાય, અમુક વાતો આપડી એવી હોય. કે બીજા કોઈને આપણે ના કહી શકીએ, ઇવન મમ્મી પપ્પા ને કે હસબન્ડ ને એવી રીતે. અને મારી દીદીની વાત. કરું મારા બેન છે, મારા મોટા પપ્પાના દીકરી એમને એ. અ ડોક્ટર બની ગયા. ગાયનેક થઈ ગયા મેરેજ થઈ ગયા એમના બી દીકરા હતા. પણ એમના જીવનમાં થોડુંક અ એવું આવ્યું હતું એમના ફેમિલીમાં અ મેટર અને એમને કોઈ દોસ હતો નહી તો એ કોઈને નહતા કહેતા એમની મમ્મી ને નહી નહી મને કે કોઈને તો વાત ત્યાં આવી ગઈ હતી. કે કોઈને નથી કીધું એમને મનમાં ભરાઈ રહ્યું તું તો એમને પોતે સુસાઈડ કરી લીધું. એટલે બહુ જ મારા મતલબ એ પછી થી બી હું બધાને જ સલાહ આપું કે કઈ નહી તો લેડીઝ કે જેન્ટ્સ તમારા જીવનમાં પુરુષ મિત્ર હોય કે સ્ત્રી મિત્ર પણ એક મિત્ર હોવો જરૂરી છે કે તમનેરી સાથે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ માં ગમે તે ટાઈમમાં એ તમારી પાસે ઉભો રે આપડે કશું જો હોતું નથી એ ખાલી આપણને સાંભળી લે ને તો પણ આપણું મન હળવું થઈ જાય ને આમ આપડી જીવન શૈલી જે છે ને થોડીક નોર્મલ થઈ જાય શું કેવું છે તમારું બરાબર ને.
સાચી વાત આ તમે બોલ્યા ને ત્યાં વાર નજર અમે કેટલા ચિત્રો ફરી ગયા. કેટલા એવા કેસ બની ગયા હોય ન જેને કરી લે કે આ ડિપ્રેશનમાં જતા રે એની જગ્યા તમે જો એક કે બે એવા સાચા દોસ્ત બનાવ્યા હોત હોય ને એક સમય નો એ સહારો‌ હોય. થોડી ડિપ્રેશનની પ્રકૃતિ છે મારી બહુ નિરાશા આવી જે ક્યારેક વિચારો આવી જાય તો મને એમ થાય કે આવા વખતે હું કોકની સાથે વાત કરી લઉ ને મારે એવા સરસ મિત્રો છે કે જયારે હું કોલ કરું ને ગમે એવું કામ હોય પડતું તું મૂકીને અને મારા મનની બધ બધી વાત સામ વાત સાંભળે એટલેે સેફ ડિપોઝીટ વોલ્ટમાં આવી જતી રેવાની વાત. કોઈની પાસે એની ચર્ચા નહી કરશું મને એ વાત ને જ સાંભ પડશે કોશિશ નહી કરે હા જે વાત મને સ્પર્શતી હોય ઈ વાતમાં મને કેટલી સલાહ આપી દે કે આની માં આમ કરજે બાકી ઘણી વાર આપણે દુઃખમાં હોય જે ખરેખર ઈ વાત બહાર પડે તો કેટલા સંબંધો ખરાબ થઈ જાય.
માનો હવે મારા સાસુ પ્રત્યે મારે બહુ જ સારો સંબંધ છે, પણ એણે મને કેમ થઈ ગયું કેમ અત્યારે એમણે મને આવું કીધું તો એ સાચ મિત્ર પાસે કયો ને તમે તો ખાળી લે અંદર. બધી એમ કે બેન ભલે ને એમણે એમ કીધું એમની વાત તું હળવી થઈ ગઈ ને અત્યારે મને કઈ ને પણ હવે તું નવે એમ ઈ પોતે તને ગુસ્સો કરે છે પણ કોઈને કરવા નથી દેતાને કોઈને તને કહેવા નથી દેતા ને. પછી મને એમ થા હો વાત તો સાચી છે ત્યારે મને એમ કંઈક હારું કરવાની હું નવે સા તાજગી સરસ રીતે રહીશ મિત્રો આવા હોવા જોઈએ કે તમારી ખરાબ ભાવના બધી પો આની અંદર શોષી લે ને આાલથી તમારામાં આરોપણ કરી દે એટલે તમે બધાની આરે બોલી શકો એક મિત્ર મારી એવી છે કે હ તમારે બાર જે મેં મારી વાત કરીને કે મા ને બહાર હરી ફરી નથી શકતી. એને એના ઘરના સંજોગો એવા બહાર નો આવી શકે પણ ઘરમાં મને પૂરો ટાઈ ફ્રી હોય અને મને બર અને સારી વાત મારામાં આરોપણ કરી દે અને જે બીજી મિત્ર કહો છું. ઈ બહાર મારે ફરવાનો સહારો મને એમ થયું ચાલ મારે આ જમવા જાવું છે. તો ભૂતું આવીશ. મારી સાથેમાં ફરવાનો શોખ નથી. એ ઘરમાં અમે આનંદ મજા કરીએ પણ બહાર જવું તમ કે તું તારી ફ્રેન્ડ આરે જઈ આવ ને સારો છે કે ચાલ આપડે પી જોવા જઉં તો એક ઉપર તરત બેહીને આવી જાય સ્કૂટર મારે ગેર મૂકીને મારી જોવા જવું છે તો પિક્ચર માટે એ આવી તો આવા બે ત્રણ મિત્રો એવા સરસ છે કે મારી લાઈફને એટલી આમ સરસ મજા ની બધા ના દિવસો પાછા સરસ પૂરા પાડ પા દોડે આપડામાં શક્તિ આવી જાય આ આ ગાંડી ગેલી વાતો લાગે પણ આ વાતો થી જ જીવન જીવાય છે. તમારું કેવાનું
તમારી એકદમ વાત સાચી તમારા જે બંને પોઈન્ટ છે ને એ મારા જીવનમાં બી સંલગ્ન જ છે કે મારી ફેન્ડ મારે સાસુ અત્યારે હયાત નથી પણ જયારે હતા ત્યારની જ વાત છે કે આપણે આપણે રિસપેકટ કરતા જોઈને આપણા સંસ્કાર ગુજરાતી સંસ્કાર સ્પેશિયલી એવા છે કે હંમેશા વડીલો નું રિસ્પેક્ટ કરવાનું તમે જ્યાં લગ્ન કરીને જાવશો ત્યાં બી પ બધાને પોતાના બનાવીને રાખવાનું બધું તો પણ સાસુઓનું જે રિલેશન છે ને આપડા ઈન્ડિયામાં જોવા જાવ ને તો ક્યાંક કશોક નાનું મોટું ખટરાક તો થઈ જ જાય છે મારી દ્રષ્ટિએ એટલે એમાં એવું જ થતું મારે બી નાની મોટી વાત હોય ને તો અ ક્યારેક અમુક વસ્તુ બોલે નહી પણ એમના હાવભાવ થી ની બધી ખબર પડી જાય કે એમને આ વસ્તુ નથી ગમી કેમ આમ બધી જ રીતે મારા મમ્મી કરતા બી મારા સાસુનું અ વર્તુળક મારા ઘર માં મને ખરેખર હું કહું ને મારા મમ્મી ને બી હું કેતી એ મારા મ મારા સાસુ છે ને તમારું અમુક વસ્તુ તમે પીચપીચ કરો ને કામમાં ત્યાં કચરો અહી પડ્યો છે લઈ લે ને આ ચાદર વિખાઈ ગઈ છે સરખી કર આ છે તે મારા સાસુ કર શું જ ના બોલે કઈ જ નહી પણ હા છતાં બી એકાદ પોઈન્ટ એવા આવી જાય કે તમને દુઃખ થઈ જાય એટલે હું પણ સે મારી ફ્રેન્ડ સાથે વાત કરું કે એમણે આવું કીધું ને મને ગમ્યું નહી આમને તેમને બધું મારું મન ટૂંકમાં એ હળવું કરી લો નહી સાંભળી ને અને પછી સેમ તમારા ફ્રેન્ડ ની જેમ જ મને કે ઠીક છે એક કોને કેવા જાય મારા સસરા છે નઈ અત્યારે હયાત હતા ને એ ટાઈમ એટલે કે એમના માટે તો તું એમના દીકરા ની વહુ છે તો એને તો એમ જ હોય ને હક થી ખીજાય કો ને એ કે એટલે કે એ બધું થોડુંક નોર્મલ લઈને એને લેટ ગો કરવાનું એટલે એટલું બી ખાલી આપડે કોઈકને કહી દઈએ નેને એ આપડે સાંભળી ને પછી જે જવાબ આપે ને તો આપણને મગજમાં ઉતરે મનમાં બેસે પછી એને અપ્લાય કરીએ એટલે જીવન એનાથી ધીરે ધીરે ધીરે આપણું સરળ બનતું જાય એટલે મી ત્રો એટલે આપડા તો અનમોલ કેહેવાય મારા હિસાબે.
હ
અને એની આવી રીતે જે મિત્ર આપ અને સૌથી વધારે સારું નાનપણના જે મિત્ર હોય એને ઘણો ફરક કરી જાય કેમ કે એમને પહેલેથી આપણી ઘણી બધી વસ્તુઓ લી ખબર હોય વાતોની ખબર હોય સ્વભાવ ની ખબર હોય એટલે એમાં એ લોકો જે આપણને સલાહ આપે ને એ આપણને તરત જ ટચ થઈ જાય આપડે એને ઉતારી બી શકીએ. અને બીજા મિત્રો આજકાલના જમાનાના એવા છે સોશિયલ મીડિયા ફ્રેન્ડસ છે કે તમને ભલે મળતા ના હોય અઠવાડિયું મહિનો વરસ થઈ ગયો મળો નહીં પણ એકબીજાને કનેક્ટેડ રહો ફેસબુક થી ઇન્સ્ટાગ્રામ થી કે વોટ્સઅપ થી કેવી રીતે મળતા રહે હાય હેલો કરતા રે તો અત્યારના જમાના અત્યારના છોકરાઓને બી એવું છે પ્લસ મને પણ એનાથી ઘણો ફરક પડ્યો છે કે મારી સ્કૂલની ફ્રેન્ડ હતી ને સોશિયલ મીડિયા દ્વારા મળી ગઈ મને ફેસબુક દ્વારા પછી હવે વોટ્સઅપ પર અમારા ના બધા ગ્રુપ બની ગયા છે તો એ રીતે કેમ શો કેમ નહી કરતા રહીએ એમાં વાતો કરતા રહીએ એટલે એમ પણ જૂની યાદો તાજી થાય અને પણ એક એની મજા છે શું કેવું છે તમારું?
પછ મિત્રોની જે પેલી છે મિત્રો દ્વા રા આપણ જે હે છે એ તમને બીજે ક્યાંય જોવાનું મિત્રો આપડા જીવનમાં એટલો મહત્વનો ભાગ ભજવે છે તમે સવારે ઉઠ ઠ્યા બરોબર એ સાલું વાત તો શરીર માં મજા નથી આવું આજ તમારા હસબન્ડ બાર ગામ ગયા છે તમારે શું કરવું? એકલા એકલા કંટાળો આવે છે. થાય કે પેલો થાય કે હા પે ને બલા ખરો નહી તો કે હું તો આ તકની જ રાહ જોતી હો છ તું એલી જ છું ત કે દોડીને મારે ઘેર આવી જાય અને તરત રસોડામાં ઘૂસી મારા રસોડામાં કઈ વસ્તુ ક્યાં મૂકીને બધી ખબર હોય. આવી ને સીધો ના ટેબલ પર ગોઠવીને બોલાવશે આઈ જ્યાં બાર ચા નાસ્તો કરીએ. અને ધીમે ધીમે ધીમે ધીમે મારો મૂડ આવી જાય અને હું એને એકદમ વોલ ડ થ આઈ દીધી મારા હસબન્ડ હાલના બારયો હતો મને અણગમતો હતો અમે બેજ છીએ ઘરમાં. દીકરો અત્યારે પરદેશમાં રહે છે. ખો દિવસ એકબીજાની હું ફેર બને ક્યાંક જવાનું થાય મારે જવાનું થાય ત્યારે એ એકલા ન રહી શકે તો ઈ એમને બતાવી દે અને મારે આવું થાય ત્યારે હું મારા મિત્ર ને બોલાય લઉ તો કર્યા બેસીને ખુબ બધી વાતો કરીને પછી બહાર ફરવા ઉપડી ડી ગયા એ હે ખબર જ ના પડી. બે મિત્રો મારે એવા બન્યા તા તે આપણને એમ થાય કે આપણને એમ થાય હા આપણને કેટલો બધો આપડી સાસુ ની વાત કરીએ કે મારા નણંદ ની વાર આપણે ફ્રેન્ડ હોય ને બધાની સગા ભાઈ ની આપણેે વાત કરતા હોઈએ. સાચા મિત્રો હોય ને ઈ ઈ વાત સારી પેલો ના આપે જવાબ આવ નોતું કરવું જોઈતું એવું ના કે. સાચો મિત્રો કોઈ દિવસ ના બોલી પણ એ મિત્ર એક બે મારે એવા બન તું હાય હાય આવું તો તે કેહેવાતું હો સમજી ગઈ કે આ તો મને ઉશ્કેરણી કરે છે મારે જે હું એને ખા ખાલી એટલા માટે ઉકી જાય અને મને સાચી સલાહ આપે તોને યારે મળવાનું છોડી દીધું. કારણ કે એનાથી મારું મન દૂષિત થતું હતું તો એવા મી ત્રો મેં છોડી સાચા મિત્રોની મને હવે કદાચ મિત્રો ખરેખર પોતે ભરાઈ જાય પણ આપણને હંમેશા ખાલી કરી મૂકે. તો તમારી તમને શું મ
એકદમ હું અગ્રી કરું તમારી વાત સાથે કે એક મિત્રો જે હોય ને, હલો? હલો, આવે છે અવાજ?
હા બોલો હા
મિત્રો જે હોય ને એ આપણને ખાલી કરે એવી રીતનું સાચી વાત છે તમારી એજ. નતર ઘણા ફ્રેન્ડસ તો એવા હોય કે તમને ઓલવેઝ નેગેટિવ પાથ પર જ લઇ જાય. કે ના, આવુંત હોય ને આમ કે સાસુ તો આવી જ હોય ને આમ તો એમાં આપણને ઘણી તકલીફો પડી જાય છે. એટલે જીવનમાં સારા મિત્રો મળવા એ પણ એક ભગવાન ની મહેરબાની જ કેહેવાય. મારી દી રી દસ વર્ષની છે હું એને પણ એજ સમજાવું કે અત્યારથી ફ્રેન્ડસ એવા બનાવવાના એમાં કોઈ સ્વાર્થના હોવો જોઈએ તમારો હંમેશા તમે એની પડખે ઉભા રહેતા હોય જોઈએ. હજી તો એ નાની છે એટલે અમુક સમજણ ના પડે તો એણે મેં એક દિવસ એવું માર કર્યું મેંને મારા હસ બેન્ડ એમાં અમારે સવારે રોજ પૂજા કરીએ લઈએ ને?